એટ વમી કોમ્પોસ્ટ એમ કે તમારે છાણીઓ ખાતા એ બધ ક્યાંથી લવાનું એમ
છાણી ખાતર એક બાજુ માં તમાર ગામ છે. મોસ્ટ ઓફ ખાતર તો બધેથી મળી જયું છે પણ ગાય નું ખતર અમે ગ ગાય ન ખાતર મળી જાય
વે તો લાવું પડે ને
હા વેચા તો એ ત્રણ હજાર ની ટોલી અત્યારે ભાવ છે ત્રણ હજાર ચાર હજાર ની ટોલી આવે પણ પાછ એવું છે ટ્રેક્ટર અમારે એ કાકા છે ને એનું ટક્ટર જે બધું એનું છે. ટક્ટર પાછ એવું છે ટેક ઉપ ઉતરાઈડ થોડી ઘણી મોટી મોટી ચાર ચાર પાચ પાંચ ચ ની મારેલી તેસી બી વારો ઘરનો જેથી બી ઘર મુજાગ એટલે એને કઈ પ્રમાણે ભરે એટલે એક ટ્રોલી ભરીને તેમાં બે બે અધી ટોલી ભને નેટનું ખાતર આવે
અચ્છા એટલે ટ્રોલી ભરેલે ટ્રોલીને જે સી બી નેસી બધું તમારું છે કે પાર્ટનર નું છે.
નઈં પાટ નો આપણું કઈ નઈં
અચ્છા હા એ તમારે કઈ ખર્ચો નહી તમે ખાલી કરી દેવાનો અની ટ્રોલી ભરી આવવાની
મેનેજમેન્ટ આપણે કરવાનું કેહેવાયને કે ઓર્ડર બધા કહેવાયને આપણે મગજ આપડ વાપરવાનું ખાલી બાકી મંજૂરી બાબતે બધું એનો ખર્ચો બધું એનું
હા તો વમમપ ખાતર બનતા કેટલા બે મહિનાથી એવું થઇ જાય
બે મહિના થઈ જાય પેલા સાત દિવસ તમે લાવો સાત દિવસ ઠંડુ કર ખાર ન અને પછી બે મહિના અડસે ખાય અને એની પછી તમે જેટલા દિવસમાં કાઢી લો અઠવાડિયામાં કાઢી લો્યો તૈયાર કર નાખો ઈ ટોટલ અઢી મહિના ત્રણ મહિના જે ગણતરી રાખવાની પેલ થી છેલે હુધી
એટલે તમે અમે એક થેલી નો કેટલો ભાવ
એટલે એ ચાલીસ કિલો ની એ બેગ આવના થી પાંચસો રૂપિયા એટલે એ બાર થી તેર રૂપિયા નો ભાવ માં આવે
હા હા.
ડીએપી જોડ અં અઢારસો બીસો ભાવમાં મળે એની કરતા ઓડ કે કે આપડે એ પાઉ માં લેવા જાય ને તો આપ ચાર કે પાંચ થયેલા આજુબાજુ થઈ જાય ત્રણ થી પાંચ થેલા
હમ્મ હમ્મ
એની કરતા તો ઓર્ગેનિક રિઝલ્ટ પણ સારું આપે.
કઈ કીધું એ કે નંબરે
એ અઢારસો બાવીસો માં જ છે.
ની એનો કેટલા કિલો આવે
યા ચાલે કિલો પચાસ કિલો ભેંગા આવેે
તમે પાંચસો રૂપિયામાંજ આપો એમ એટલું સસ્તું
અને અને અમે ડીએપી યુરીયા નઈ અ વર્મી કમ્પોસ્ટ ની વાત
એટલે વર્મી કો વરમી કોમ્પસ પણ પાંચસો રૂપિયા એટલું સસતું એમ
હા લે તો પણ ઓર્ગેનિક છે કે નહી અને મેન વાત આપણે ખેડૂત સદ્ધર કરવાનું આપડે સદ્ધર નથી થવાનું ને આપડે આપડું માર્જિન હોય એ વાત નઈ માર્જિન આપવાનું પણ આપણે મેઈન વાત છે જેટલા વધારે ખેડૂતો આ યુઝ કરશે ને એટલો વધારે ફાયદો છે જમીનને મેઈન ફાયદો વધારે ડીએપી યુરીયાથી જમીનના અળસિયા છે ને બો અંધર વયા ગયા આમ કડક થઈ જાય છે અને આમાં તો અમે અડશિયા ડોકા કર લઈ ઈંડા નોખા નો થાય એટલે એ ના છૂટકમાં અડશિયા જવાના જ છે તમે ગમે એમ એટલે એ અડસિયા અંદર જાય ઓર્ગેનિક પ્રોડક્ટ અંદર જાય એટલે જમીનના અળસિયા છે એ પોતે ઉપર આવે પાહા પછી ધીમે ધીમે ત્રણ પાંચ વર્ષે ખેતી સદ્ધર થાય.
એવું છે અત્યારે નીકળે જ છે ને પ્રફિટ માં છે ને મારે ટોટલ ત્રણ ચાર માં તૈયાર થાય અને બાર રૂપિયા કેટલો જો ચાર ગણ કોક માર્જન થાય ત્રણ ચાર માં નહી પાંચ હુંધી રખાય એમ પાંચ તો તમારે દસ ટુ એક્સ તો માર્જિન થાય એ
હમ્મ હમ્મ.
ઉપર થઈ જાય ડબલ નીકળે
હ જેટલા નાખો હજાર નાખો હજાર મળે પ્રોફીટ
ટાઈમ ટાઈમ લાગે તમે કેટલી વધારે બેડ કરો એ લાગે કેમ કે બનતા કીધું હતી ત્રણ મહિના થાય
હમ્મ.
પછી ઉપર મજુરી છે એ પણ મોસ્ટ પાંચ રૂપિયા અંદર આવી જાય.
હમ્મ.
એટલે જેટલા વધારે બેડ હોયને એટલો વધારે બેનિફિટ આપણને.
તમે કેટલા બનાવેલ છે હતા કેટલા
અત્યારે ટોટલ બાર બેડ બનાવેલા છે અને ટ્રોલી ત્રણ ટોલીજાર ખાતર હતો ત્રણ ત્રણ ટોલી
પાંચ ટોલી બરાબર
ત્રણ ટોલીમાં એમાં ઓધરું હોય જાયને જેસી બી વારો એટલે નાખે ત્યારે દબાવી દબાવીને પૂરે પૂરો ભરેે આ ગોળો બનાવે ને ઉપર ત્રણ બે ગણું ઉપર એટલું ઠલવી ને ત્યારે એનો તો જે સી બી જોઈએ ત્યારે તો ઠલવાય એનું.
તો તો વાંધો ન આવે.
તોય આપ પણ નહી નુકસાનમાં નોંધાય.
એવું છે ત્યારે હજી વિચાર છે કે થોડી ગૌશળાની કર નાખેને પોતાનું પોતાનું છાણ ને ઈ થઈ જાય. પોતાનું બધું થાય આ લાઈફ સાયકલ જેટલી આમાં ક્રિએટ તમે કરો ને એટલો વધારે બેનિફિટ થાય. પોતાની ગૌશાળા હોય પછી પોતાનું ખોરાક તો જમીન છે એટલે ગાયનું પોતાનું ખાવાનું તો થઈ જાય એને. અહી ને અયા.
હમ.
અને જેટલું વધારે તમે દીપમાં ઉતરોને, જીનું જીનું જીનું જુનું ધ્યાન રાખીને એટલો વધારે બેનિફિટ આપણને મળે.
હા તો તમે ચાર બીગા કે વધારે એસી વીઘા ખાલી જ પડી રહે.?
ના એટલે એ થાય પણ એમાં સિત્તેર સિત્તેર એસી વીઘા જોયે, એમાં ચાર પાંચ વીગામાં પર આ કરે છે, બીજામાં એવું ઝાડ કરે. ચાર મા પણ હું જમીનમાં કાઢી લેવાનું કઈ થાય ને એવી બધી?
તારો તો પણ એટલો બધો ઘણો કરાય?
હા.
બીજું ચારો કરવોને એમ.?
એટલે ઈ જા ભાગ્યા બીજા પેલા ખેતી તો કરતા તા ને એ ઝાડની ખાલી ખેતી બીજી કઈ એકસ્ટા ખેતી? કેમ કે એક તો અઘરું પડે બીજી ખેતી કરવી જાહેરમાં ખાલી તમા એક વાર વાવી દીધું. જોડ એકવાર ચાંટી દયો એટલે તૈયાર થઈ જાય વેચાય જાય એમ. એને કઈ બીજું હાર્વેસ્ટમાં ને એમાં વાટવાની હોય.
પાણી, જો પાણી નુ હારુ હોય તો ઘઉ કર નાખાય.
પણ એવું કઈ નથી કરતા આ લોકો.
હ એ તારે તારે તારી ઉપર છે ને હવે તો, તારે કરવું હોય તો એમ.?
કરે પણ આપડે હજી એવો વિચાર નથી એમાં માં તો આ લોંગ ટર્મ વાળું કરું. જેમાં મહેનત આપડે ઓછી પડે છે ને મજૂરી એ વધારે આપણને ઇન્ટરેસ્ટ ખેતી કરે. કેમ ઘઉંમાં ને એમાં એટલો પ્રોફિટ માર્જિન ન નીકળે ખાવાના થઈ જાય એ વાત છે એ પ્રમાણે એની કરતા આમાં તમારે મહેનત ઓછી, અને ભલે વર્ષે આવે પણ
એમ નહિ, એટલે તારે જેટલું વધે એટલું વધારતા તું જવાયને ધીમે ધીમે એમ. હા ખાલી મેનેજમેન્ટ જ કરવાની છે.
મેનેજમેન્ટ છે. એ વાત પેલા વર્મી કમ્પોસ્ટ મેન વાત છે વર્મી
હા સેમ એમ વર્મ વર્મી કમપોસ્ટ આવે. આ તો પછી ટાઈમ વધતો હોયને, તો વારે ઈ કરી દેવાય, એમાં તો એટલું કઈ કામ ન હોય. ઘઉંમા હું હોય.? એક વાર તમે વાવી દીધા પછી રેડી, પછી ખાતર છાંવાનું હોય તો, પછી તમારે ઓલા બે દાડયા છે.
હા.
એટલે ખાતર છાંટવા માટે એક દી જોઈએ હોય બે હોય એટલે
હમ એ જ આઆમાં પાછું હું બીજું કે જમીન ઓલીશ થોડી, એમાં મેનેજમેન્ટ થોડુક કેમ કેમ અત્યારે નારિયળું કરુ છુંને જેમાં ચોવીસો કયારા નાખ્યા થાતા ને પોતાની માઇડ છે ખોટતા હોય ને એટલે આમાં એને ભરી નાખીને ખાડા ખડી આવવાનું હતું ત્રણ એપ મા જમીને ત્યાં કે ત્યારે ચોવીસોને પેરા ભારને ભરતી કરી. પછી બે વર્ષ એમ ને એમ ઝાડ કર્યું થોડી ઘણી લેવલમાં આવી. અત્યારે પંદર દિવસ થી કન્ટિન્યુ ટેક્ટરથી થાંભલા જેસીબી થી લેવલ કર્યું. હ
હમ
પછી જેવું તેવું જુનું તારે પેન હતું ઈ અત્યારે કાઢી ને એ બધું સાપસુપ કર્યું. તો ત્યાં હવે વરસાદ શરૂ છે પાછો એટલે હવે પાછું પેન્ડિંગ છે. પંદર દિવસથીવું થાય ત્યારે માઇન્ડ પેક થાય વાડી આખીએ થી
એ તમારે આ પેલો છે પાર્ટનર છે. એમ કોન્ટેક્ટમાં તો કઈ રીતે કોન્ટેક્ટ કરો?
અને કોન્ટેક્ટ મા એવુ, મારા પપ્પાને એક તો મિત્ર હતા. બીજું હું ત્યા સા શિબિર માં જાવ ને એ વર્ષ દિવસ થી મને એ રીતે ઓળખતા હતા. એટલે પછી મને વર્મી કમ્પોસ્ટ નું જે આપડે સરકારી વાળા ડિપાર્ટમેન્ટ એને હું પૂછડ ફવા ગયો હતો. કે હું કે આપડે પ્લાન્ટ કોણ સબસીડી હું એ તમારે એરિયા મા કરીને વ્યક્તિ છે એ કે એને ઇન્ટરેસ્ટ છે, એક વાર વાત થવી હતી કોઈ તો તમારા ઓળ કીધા છે પાઈમાં જ છે આપણને એની ભેગ વાત અમારે કરવું છે કે, કઈ રીતે આમ ને તેમ પછી મેં એના ઓલા ઉપર જઈ ગયું હતું, આપડે ઓલું શું કેવાય? યુટ્યુબ માં શાક ટેક ઇન્ડિયા આવે કે ન
હા, હા.
સાત ટ જેવા ડીલખે એવું પયું હતું કે, પેલા મેં આખો મા પ્લાન. પ્રોજેક્ટ. હમ, એ આપણે પ્રોફિટ માર્જિન કેટલા છે, કેટલું કેટલ અર નીકળે એ છે, આખ મે એનું પ્લાન એ એવી મેં. ત્રણ કે ચાર મીટિંગ કરી. પછી કેને સાધવા, હવે આપણે કરી પછી એમાં.
એ કે.
હા, એને ભુ કીધું, બધું પેલાથી થું મને. કેવું કે, આપણે કરશું. હું આ ફાયદા નુકસાન.
હા, હા.
પછી તો આપડે મા એને મને ઓફર આપી, પચાસ-પચાસ ટકા પચાસ, ટકામાં એવું ઓફર હતું, પચ ટકા ખર્ચો બેન.
હા.
ખર્ચો બે કરે, પચાસ-પચાસ ટકા અને પ્રોફિટ માંને પચાસ- પચાસ ટકા. ત્રીસ ટકામાં એવું કે, બધો ખર્ચો એનો મેજ ભાઈ આપે આ કરીએ, હું એની કરતા ગણે આ ખો ખર્ચો તો કઈ નઈ આપડે ટકાનો.
હા. એ થોક ટાઈમ થાય, પછી પચાસ-પચાસ ટકા કરી નાખાય, થોડો પૈસા આવી જાય પછી.
હમ.
એને તો કઈ કામ કરવાનું નથી.
અને આમાં. હ, ત્રીસ ટકા માં એટું માર્જિન નીકળે આખું અત્યારે હોય ને વ્યવસ્થા.
હમ.
અત ખાતર આ બાર બેડરૂમ કરી, એસી જાનું ખતર નીકળશે. પી પણ એ ત્રણ મહિને નીકળ્યું, એટલે એમ અને ત્રી હજાર નો મહિનો. દ હજાર ન મહિનો, મારા લેખ થાય. એ હટ એ દસ. બેડ માં આપણે હોય, બેડધ લઈ જવાનું છે, ધીમે-ધીમે, ધીમે-ધીમે સો બેડ મિનિમમ છે, આ વર્ષ એ સો બેડ થઈ જાયને પછી આપણને તો એ પચાસ હજાર સાઈઠ હજાર જેવું થઈ જાયને આપડું તો મિનમમ કેવાય એમ એટલે આપણું આપણે ધરાઈ જાય એમ કેવાય એમ.
પણ તમે એટલું બનાવો પણ એટલું વેચાઉં વેચવું જોઈ ને એટલું એમ
વેચાય તો આરામથી કેમ કે અત્યારે આટું છે ને આ બધું વેચાય હું એટલે મારા કોન્ટેક્ટ થી વેચાયે ખાતર તો હૈ. પછી માર્કેટિંગ આમ બધા ખેડૂતને હમજાવી ને બધા એમ કે કે મારે જોતું છે. પણ મને આપણે ઓર્ગેનિક એક તો છે એ ઉપયોગો જ એટલા બધા છે. બધા આવીને લઈ જાય એટલે પચા હાઇઠ રૂપિયા રોજી હોય ને. હા ઓર્ડર ઘણા બધા છે અત્યારે. જેને જેને મેં કીધું ને અત્યારે હું બનાવ છું ઈ કે તમા તૈયાર છે ને ભેગું મને પેલા કેજો. લીંબોડી બગીચા વાળા જ હોય ને આંબાના બગીચા લીંબોડી વાળા છે, કેળ વાળા છે. એ બધા બધા આવે હજુ તો મેં વાત નથી કરી તોય જે સેલિંગનો એટલે જત ટલું પચા બેડ હુધી તો આરામ થી પહોંચી રહ્યો છે, પછી તો એટ મોટા પાયે થાય. સેલ્સ ની ટીમ રાખી લે ને પછી તો એકાદ બે જણાની વાંધો ના આવે.
હા લાંબા પાઈ વિચાર એમને.
મૂકવાનું જ નથી કઈ મોડું.
એટલા અત કેટલા છે બાર બેડ નું છે ને તમારે.
હમમ બાર બેડ.
બાર બેડ એટલે કેટલા બાય કેટલાનું.
ત્રીસ બાય ત્રણ ફૂટ આવે. અ લગભગ દોઢ ફૂટ ઊંચું હવે એ એક એક ફૂટ ગણતરી રાખવાનું.
તો તમારી આ એના પાટણાના ખેડૂત ખેતર માં બધું બનેવું હે ને.
હમમ એના કેેતે .
તો માથે કઈ શેડ બેેડ બનાવેલા કે ઉભા.
ના ના એટલે એને પેલા ઓલું ઠાળ્યું હતું ઢોળ બાંધતા તો એ પિસ્તાલીસ ફૂટ છે. એમાં ત્રણ બનાવેલા છે ત્રણ માં જ બને પેલા કાયમ માટે પછી કાલ દિસ પછી બીજા બધા નવ બેડ બાર બનાવ્યા.
બાર એટલે ખુલ્લા માં.
હમમ ખુલ્લા માં તે
એમાં વસાદ આવે તો.
ભાઈ એના કોથરા બોથરા ઢાકેલા ને વાંધો ન આવે કાય એને અમુક તો પાણી વધારે જો બે ટાઈમ તો એટલે પાણી પાવવું પડે. અતયાર તો ઓટોમેટિક સિસ્ટમ થઈ ગઈ એટલે વાંધો ન આવે. નઈ ધોવે ને કોથરા હોય કે નય. એટલે વાંધો જ ન હોય એમાં કઈ પણ નીચે પાછું.
થેઇલુ હોય ખેતર માં
ના નીચે છે ને પ્લાસ્ટિક નું પાથરેલું હોય.
હા નીચે પ્લાસ્ટિક પાથરેલું હોય.
પ્લાસ્ટિક પછી એમાં એક બોર્ડર કરેલી હોય કે બોર્ડરમાં કેમ ત્રીસ બાય ત્રણ ની બોર્ડ થઈ ગઈ ઇંટો ની. પછી પછી એની ઉપર ખાતર નાખી દેવાનું એ દોઢ ફૂટ એની હાઈટ આવેને ઈ પ્રમાણે.
હા હા.
પછી એની ઉપર કોથળા ઢાકી દેવાના.
અચ્છા કોથળા મીન્સ કે આપડે બાજકા ને.
હમમ. પ્લાસ્ટિક ના નય લસણ ના આવે ને આપડે ગુણ બાજકા ના. અ એ બાજ અ એટલે આપને હું એક તો પાણી વધારે પાણી પાણી હુકવવા નો દેય જલ્દીથી. એટલે તડકો ન મળે તડકો ઓછો જોડે છે એને ખાવા માટે.
એટલે એક ખાતર નાખ બીજું બીજું શું નાખવાની વસ્તુમાં.
બસ છાણ જ નાખવાનું પછી ઠારી નાખવાનું છાણ પછી નાખી દેવાનું પછી અડસિયા નાખવાનું.
બસ બેજ વસ્તુ. હમમ તો તો કઈ મળે ખર્ચો ખર્ચો તો કય ન કેવાય ને.
ખર્ચો કઈ ના પછી તમારે પાણી છે ને દિવસ માં બે વાર છાટવું પડે ઈ જ.
ઈ તો પણ તમારે દાડી ને એટલે કઈ ખર્ચો તો ન કેહેવાય ને એમ.
બીજો ખર્ચો કઈ નહી તો બીજો તમારે જેમાં હાઈટેક તમારે આગળ જવું હોય કે આ. ક્વોલિટી સુધારવી છે. તો કવોલિટી સુધારવા તમે અલગ થી જે કાઈ નાખો. અમ ચણા નો લોટ છે. ગોળ, છાસ ઓર્ગેનિક પ્રોડક્ટ બનાવી બનાવી નાખો એ અલગ
એ તો પછી ઈ નાખો તો પછી ઈ નાખો તો પછી ભાવ વધી જાય ને પાછો એમ. હમમ બરોબર છે એમ. અળસિયાં ક્યાં થી લાયવાતા?
અળસિયા જયપુર, રાજસ્થાન
મેંગાયવા તા એમ. એનો એનો ખર્ચો
ઈ એ મો મેજર ખર્ચ ન જ આવે. હવથી મોટામાં મોટો અત્યારે ખર્ચો એનો જ છે. ત્યારે બીજો કોય બીજો કોય કરીએ ત્યારે, ટાઈમ પૂરો.